હલો. હા મજામાં છું તમે કેમ છો
બસ મજામાં. શું કરો છો? ર્ફ્રી છો હમણાં?
હા ફ્રી થઈ હવે. ગેસ્ટ હતા થોડી વાર પેલા જ ગયા.
અચ્છા. બીજું, બસ અમે પણ આ બાર ગયેલા હતા. થોડા છોકરાઓ માટ તે થોડી આમ અ સ્કૂલની કઈ બધી વસ્તુઓ, પ્રોજેક્ટ માટે લાવવાની હતી તો તેના માટે આ સ્ટેશનરી શોપ પર ગયેલા હતા.
બરાબર હા હા.
જોક કેટલી બધી આમ નવી નવી વસ્તુઓ આવે છે. બધી અહ આ બધું છે ને ચા એના વાળું પ્રોડક્ટ હમણાં કેટલું બધું ભારતમાં વધી રહ્યું છે એનું ચલન. હ
તમે એકદમ સાચું કીધું અમુક વસ્તુ તમે જોશો ને કે આપણે ઈન્ડિયામાં આપણે જોતા હોય. કે બાળકો ના રમકડા થી લઈને જે મોટા લોકો પાસે જે આપણે જે ફોન વાપરીએ છીએ કે અમુક ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ બધું જ ચાઈના ન જ આપે વાપરતા હોઈએ છએ કેમ કે ચાઈના માટે ટેકનોલોજી એટલી બધી છે ને કે એ લોકો કંઈક ને કંઈક નવું ટ્રાય કરતા જ રહે છે
હા એજ તો હમણાં મતલબ આમ ચાઈના ની કેટલી બધી વસ્તુઓ આવે છે મતલબ બધી વસ્તુ ઓલમોસ્ટ છેને ચાઈનાની જ હોય છે પણ એટલી સુંદર સુંદર આવે છે ને મતલબ આમ જોતા જ ગમી જાય છે છોકરાઓ માટે માટે નાના બાળકો માટે તો એટલી બધી એન્ટિક એન્ટિક વસ્તુઓ આવેલી છે બજારમાં તો છોકરાઓ પણ એટલી જીદ કરે છે મમ્મી મને આ જોઈએ આ જોઈએ એમ કરીને તો પણ આમ એ જોઈએ ને તો સારું લાગે છે અને ઘર વપરાશ માટે પણ એટલી બધી અ નવી નવી ટેકનિક વાળી બધી ચાઈનાની વસ્તુઓ આવેલી છે ને તો બધું કામ પણ આપણું એનાથી થોડું ઈઝી થઈ જાય છે
સાચી વાત છે અમુક વાર હું પણ જે વિડીિયો ને એવું બધું ફોનમાં જોતી હોઉં છું જે ચાઈના ના જે વિડીયો બનાવેલા હોય છે કે જે આપણને ઉપયોગી ટીપ્ માટે કે ઘરમાં જે આસાનીથી આપણે કેમ કામ કરી શકીએને એના માટે જે વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા હોય તો આપણે જોઈએ ને એકદમ સ્પીડમાં કામ થઈ જતું હોય ને વસ્તુ પણ એટલી આમ જોરદાર દેખાતી હોય કે કે આપણે એકદમ શું કેવાય કે એકદમ મોર્ડન ટાઈપ લાગે આપણને જોઈ ને પણ
હમ એ તો છે જ પણ હમણાં આમ કેટલું બધું વધી રહ્યું છે ને અને ભારત અને ચીનના મતલબ આમ બંનેમાં આમ અ વેપાર મતલબ કેટલું બધું આમ ખરીદી ને વ વિચાર ન મતલબ કેટલું બધું ચલન વધી રહ્યું છે હમણાં બધું ભારત અને ચીન વચ્ચે જ બધ બધું હર વેપારનુંું બધું હરફળ થતી છે એમ
સાચું કીધું તમે કારણ કે ભારતના ભારત માં છે ને વધારે ભાગે બધું આપડણે જોય ઇલેક્ટ્રિક વસ્તુ જોઈએ કે બધી વસ્તુમાં જોઈએ ક્યાંક ને ક્યાંક આ બધું મેડ ઇન ચાઈના જ આપડે જોયેલું તમે લખેલું બધી વસ્તુમાં હા એટલે ચઇ આપે જોઈય ને કે નાના નાના બાળકો પણ એટલામ એક્ટિવ હોય છે બધી વસ્તુમાં એ લોકોમાં ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે આપણને એવું લાગે કે આપડે તો હજુ ઘણા બધા પાછળ છે
હા એ તો છે જ હમણાં છે ને પ્રાચીન સમયમાં તો ચલો ભારત અને મતલબ ચીન વચ્ચે વેપાર આટલો બધો ન હતો પણ હમણાં તો બધી વસ્તુઓમાં છે ને ભારત અને ચીન ના વચ્ચે જે વેપાર ચાલી રહ્યા છે જેમ કે મતલબ મસાલા આઈટમ ઔષધિઓ કપડાનું અ અને કેટલું બધું આમ નવી નવી બધી અ વસ્તુઓ ન લેવડ દેવડ થાય છે આટલો મતલબ બંને વચ્ચે આટલા સમુદ્રી માર્ગો હોવા છતાં અ એ લોકો નું મતલબ વેપાર કેટલું સરળ સરળ ચાલે છે
સાચું કીધું તમે મેં તો એક વસ્તુ નોટિસ કરી છે ચાઈના ના જે લોકો જે વસ્તુઓ બનાવતા હોય છે એ મે કે એ લોકો એટલું ઈઝીલી વસ્તુઓ બનાવતા હોય કે આપણને એકદમ નેચરલ લાગે કોઈ પણ રમકડા પણ તમે જોઈ લો બાળકો ના તો તમને એકદમ આમ નેચરલ વસ્તુ હોય ને એવું જ લાગે એકદમ મને તો ગણક અ ઘણી વાર એવું થાય કે એ લોકોની ક્રિએટિવિટી કેટલી જોરદાર છે
હા એ તો છે ને છે બંને મતલબ કેવું છે ચીન અને ભારત બંને છે ને બંને મ મતલબ બનેના જે મોટા એશિયા ના શું સૌથી મોટા દેશ તો એમાં બંનેમાં છે ને જે વેપાર ચાલી રહ્યા છે તે બનાવ વેપાર એટલા વિશાળ હોવાથી આજના સમયમાં જે રોજિંદા જીવનમાં જે આપણને ઘણી બધી વસ્તુ આપણે જે વાપરીએે છ છેી જેમ કે મોબાઈલ ફોન ટીવી મશીનરી અને મતલબ ઘરમાં કચ આ ને એવું બધું ઘણી બધી વસ્તુઓ છે ચીન માંથી ભારતમાં આવે છે તો બીજી તરફ શું ભારતમાંથી ચીનને પણ કેટલું બધું અ હતી ત્યાં માલ મો મોકલાય છે જેમ કે લોખંડ લોખંડ નું કપાસ, રસાયણો એવા ખાવાની મતલબ કેટલી બધી ખનીજ પદાર્થો અને એવા કે એટલા બધા અન્ય માલ ની પણ ત્યાં ના લેવડ દેવડ થાય છે. તો એ પણ એક સારું કહેવાય છે કે ભારત અને ચીન વચ્ચે જે આ વેપાર કરવાની એ લોક લોકોની છે તે કેટલું આમ સારું છે એમ. કે એકબીજાને પોતાની એ લોકોની જરૂરિયાતો પૂરી પાડી શકે છે.
ના બરોબર છે આપણે અ દેશ માટે એક બીજા દેશ ના જેમ કે ચીન આપડો પાડોશી દેશ છે તો આપણેે એ આયાત ને નિકાસ ને એ બધું થવું જરૂરી છે આજકાલ અને નવી નવી વસ્તુઓ આપણે ત્યાંથી આપ આપણે લઈએ છીએ અને આપણા દેશની અમુક વસ્તુઓ જે ચીનમાં જરૂરિયાત છે એ આપણે અહીંથી ત્યાં મોકલીએ છે. તો એ એકદમ સરળ બની જાય છે અ લોકો માટે કઈક વસ્તુની જરૂર
હમણાં, હમ્મ ના હમણાં તો એટલું ન મતલબ અહિયાં જે ભારતના જે મોટા મોટા વેપારીઓ છે એ લોકો કેટલા સરળતાથી ચીનમાં જઈને મતલબ જઈને આવે છે અને ત્યાં એટલા બધા અબજો ડોલર નો બધો વેપાર કરે છે. તો તે એક સારું કેહેવાય છે ચીન ના લોકો અહીયાં આવીને અ બધું કરે છે વેપાર અને અહિયાં ના લોકો મોટા મોટા વેપારીઓ ત્યાં જઈને અ કેટલું એ લોકો ના પોતાના વેપાર નું બધું અ અ કરી આવે છે. છે ત્યાં જઈને
હા, એક વસ્તુ તો છે જ ચીનના લોકો બધા ઇન્ડસ્ટ્રીયલ અ વસ્તુઓ માટે એકદમ આપડે કીએ ને કે મશીનરી બધી ચીનથી જ લગભગ આવ તી હોય છે જો એ લોકો ટેકનોલોજી થી જેટલા આગળ છે કે અ અમુક વસ્તુઓમાં એ લોકો એટલા બધા આગળ છે ને કે આપણને ખરેખર વિચાર આવે કે ચાઈનામાં જે અત્યારે ટેકનો લોજી ચાલી રહી છે અત્યારે આપણે જોઈએ કે અમુક પિક્ચરમાં મુવીમાં આપણને જોવા મળતું હોય કે જે રોબોટ રોબોટ વાળા આપણને દેખાડતા હોય કે રોબોટ થકી જે લોકો બધું અડધું કામ કરાવતા હોય છે તો જે આપણેે જો ભારતમાં કશે જોયું નથી પણ ચાઈનામાં એ વસ્તુ વિકસિત થઈ ગઈ છે.
હમ્મ, એ તો છે પણ આ એ સારું છે કે ચીન માંથી જે ચાઈના થી જે પણ બધી વસ્તુ આવે છે તે છે ને અ ભાવ પણ એ લોકોના બરાબર હોય છે એકદમ રીઝનેબલ ભાવ માં જ બધી વસ્ત તુઓ મળી જાય છે તો એ લોકો માટે સારું કવાય છે. કારણ કે જો ચીનમાં છે ને માલ ખરીદવાના મતલબ અ લોકો ઘણા મતલબ એવું અ છે કે ચાઈનામાં છે ને બધું સસ્તું મળે છે જેમ કે અ મતલબ બધું નવી ટેકનોલો જી ના હિસાબ થી બધી વસ્તુઓ હોય છે તો એ બધું ને ઝડપથી તયાં ચાયનાનું મતલબ કામકાજ એટલું બધું પેલું છે કે ઝડપથી એ લોકો બધી અ બધું આપણને છે ને ઝડપથી મા સપ્લાય કરી દે છે દરેક વસ્તુઓ મતલબ અ કઈ પણ પ્રમાણમાં ઓછી પડતી નથી, બધું બધું મતલબ મળી જ જાય જાય છે તો એ એક ભારત માટે સારું કહેવાય છે.
હા સાચું કીધું તમે.
અને ભારતના લોકો પણ તેમની બધી જરૂરિયાતો પૂરી પાડે છે હવે જેમ કે લોખંડ નું ત્યાં ઓછું હશે તો ત્યાં લોખંડ કરૂ કપાસ ને મતલબ એવા ચા કો મતલબ મસાલા આઈટમ ને કેટલી બધી દવાઓ એવી રીતે બધું અહિયાં ભારતથી પણ ત્યાં સપ્લાય થાય છે.
હા સાચી વાત કરી તમે.
હમ્મ તો એક સારું કેવાય છે એટલે ચાઈનાની આઈટમો આમ જોઈએ ને તો આપણને મતલબ એટલું ગમી જાય છે ને મસ્ત એ એન્ટી એન્ટ બધી વસ્તુઓ હોય છે. અને આજના સ હા ને આજના સમયમાં શું ઓનલાઈન વેપાર ખુબ વધી રહ્યું છે એટલે મોબાઈલમાં પણ છે ને ઘણા વેપારીઓ ચીનમાંથી માલ મંગાવીને ભારતમાં ઓનલાઈન વેચે છે. જેમ કે મોબાઈલ એસેસરીઝ ઘરની સજાવટની વસ્તુઓ રમક કકડા તો હમણાં જે બી ફેશન ટ્રેન્ડિંગ ચાલે છે તો એવી કેટ લી બધી બધું ઓનલાઈન શોપિંગ કેટલું બધું ચાલી રહ્યું છે.
સાચું કીધું તમે. એમાં મોટે ભાગની બધી જે વસ્તુઓ હોય છે એ ચાઈનાની જ હોય છે અને ખરેખ ખર ર્ચાાઈના ને મને તો એક વસ્તુ જોઈને અ અ ખરેખર વિચાર આવે કે એ લોકોની ટેકનોલોજી કેટલી હાઈએસ્ટ છે અમુક વસ્તુઓ તો મને જોઈને વિચાર આવે કે. અ ખરેખર બહુ સરસ રીતે એ લોકો એ બનાવેલું હોય છે કે આપડે તો હજુ વિચાર તા નથી ત્યાં એ લોકોમાં એ બધી ટેકનોલોજીઓનો એ લોકો યુઝ કરતા થઈ ગયા છે.
હમ્મ એ તો છેજ. તો બસ આજ ભારતમાં હવે જો ટેકનોલોજી માં તો મોબાઈલ નહી. ઇલેક્ટ્રોનિક્સ ને રમકડા ને હા આવી અનેક વસ્તુઓ નુ ઉત્પાદન વધી રહ્યું છે કારણ કે ચાઈનાથી શું ટેકનોલોજી નું અ વેચા પણ વધારે પડતું જ થાય છે તો તે ભારતમાં જલ્દી આવી જાય છે.
સાચું કીધું તમે.
તો બસ આજ એ ચાઈનાની બધી વસ્તુઓને અ શું હમણાં મતલબ કેટ એટલું બધું આવી ગયું છે આઈટમ આમ ઇલેક્ટ્રિક આઈટમમાં પણ જ્યુસર ને એવા બધા સબ ચઇના ના પ્રોડક્ટ ને બધા કેટલા બધા સેલ થાય છે. તો આપણું મતલબ ઘરનું કામ પણ કેટલું ઈઝી થઈ જાય છે તેનાથી.
એકદમ સાચી વાત કરીએ અમુક વસ્તુઓ તો એ લોકોને એટલી યુઝફુલ હોય છે કે આપડણે ઓછા સમય સમયમાં અ ઝડપથી બધું સરળતાથી કરી શક તા હોય છે જેમાં આપે કલાકો નીકળી જતા હોય છે કામ કરવા માટે. પણ એ લોકો ને એક પ્રોડક્ટ થી આપણેે જે કામ અ જે વાર લાગે હોય એવું એ ફટાફટ થઈ જત
હા એ તો છેજ ચાલો મળીએે પાછા.
હા ભલે ત્યારે આવજો.